હેલો.
હા કેમ છો તમે?
હું મજામાં છું, તું કેમ છો?
હું પણ મજામાં છું આજે સ્કૂલ માંથી આવતા એજ્યુકેશન વિશે વિચાર.
એજુકેશન. ખરેખર જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે.
હા એના વગર પ્રોગ્રેસ કરવી મુશ્કે કેલ થાય છે.
એજ્યુકેશન થી માણસ ને અ ધનન મળે છે. હા હા.
હા અને સાચું ખો ટું સમજવાની શક્તિ પણ મળે છે.
હમ્મ આ તો વાત સાચી છે એજકેસન એજુકેટે વ્યક્તિ વધુ સારી રીતે નિર્ણય લઈ શકે. તને લાગે છે? કે એજુકેશન. અ સપતા જવાબ માટે જરૂરી છે.
ના એજુકેશન ફક્ત જોબ માટે નથી.
અ પછી બીજું શું ફાયદો છે?
એજ્યુકેશનથી વ્યક્તિનું પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે, કોન્ફિડન્સ પણ વધે છે, અને કોમ્યુનિકેશન સ્કિલ પણ ઇમ્પ્રુવ થાય છે.
હા આ તો વાત સાચી છે કોમ્યુનિકેશન કોમ્પશન હ બોહ જરૂરી હોય છે, તમને કઈ સબજેક્ટ સૌથી વધુ ગમે છે?
મને તો ઇંગ્લિશ અને સાયન્સ. અને તને?
મને પણ ગુ રાતી અને સોશયલ સાયન્સ ગમે છે.
હા તને સ્કૂલ જવાનું ગમે છે?
હા મને સ્કૂલ ગવાનું જમે છે ખાસ કરીને ફ્રેન્ ફ્રેન્ડસ ને મળવાનું બહ ગમે છે. અને તને?
હા હા મને પણ ગમે છે, પેલા ઘણા લોકોને એજ્યુકેન
હા આ તો વાત સાચી છે. અ ખાસ કરીને ગમડામાં પણ હવે ગવર્મેન્ટ અ એજ્યુકેશન પર ધ્યાન આપી રહ્યા છે, બધા બાળકોને સ્કૂલ જવાનું. પ્રોત્સાહન મળે છે તને ઓનલાઈન એજ્યુકેશન ગમે છે?
હા એ તો તને સાચી વાત કહી, મને ઓનલાઈન એજ્યુકેશન થોડુંક. અ ગમે છે પણ ક્લાસરૂમ લર્નિંગ વધુ સારી લાગે.
મને પણ અ ઓનલાઈન એજ્યુકેશન થોડું ઘણું ગમે છે, ઓનલાઈન સ્ટડીમાં ડિસ્ટ્રેક્શન વધુ હોય છે અને મોબાઈલ વપરાતા વપરાતા ધ્યાન ભીગું ચલી જાય છે, પણ ઓનલાઈન લર્નિંગ ન ફાયદો પણ છે
કેવી રીતે?
એવી રીતે કે ઘર બેઠા ઘણું બધું શીખ શક્યા છે. યુટ્યુબ અને ઓનલાઈન કોર્સ થી પણ નોલેજ મળે છે કે, એજુકેશનથી સોસાયટીમાં પણ બદલાવ આવે છે.
હા એજ્યુકેટેડ લોકો સમાજને વધુ સારી રી સમજી શકે અને બીજાને પણ મોટિવેટ કરી શકે. તમને લાગે છે કે ટીચર્ નું
હા મને બહ લાગે છે કે ટી ટીચર નો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એજ્યુકેશનમાં ટીચર ફક્ત ત સબ્જેક્ટ જ અ નથી શીખાવતા, ડિસિપ્લન અને વેલ્યુઝ પણ શીખાવે છે સ્ટુડન્ટ નું, તારું ફેવરેટ ટીચર કોણ છે?
હા એ તો તમને સાચી વાત કીધી, મારો ફેવરેટ ટીચર તો મારા ઇંગ્લિશ ટીચર છે અને તમારો?
તો મેથ્સ ટીચર હોય છે સ્કૂલમાં.
હા, ગુડ ટીચર્સ સ્ટુડન્ટ્સને ઇન્સ્પાયર પણ કરે છે, સાચું કહ્યું ને.
સાચું છે.
તને એક્ઝામ નો ડર લાગે છે?
હા મને એક્ઝામ નો ઘણી વાર ડર લાગે છે, અ મને પણ રિઝલ્ટ પહેલા ટેન્શન થાય જાય છે, પણ મહેનત કરીવી હોય તો કોન્ફિડન્સ આવે.
હા રેગ્યુલર સ્ટડી બહુ જ જરૂરી છે. તો તમને ગ્રુપ સ્ટડી ગમે છે?
હા મને ગ્રુપ સ્ટડી ગમે છે પણ ક્યારેક સ્ટડી કરતા વધુ વાત થઈ જાય છે ગ્રુપમાં.
હા સેમ એજ્યુકેશન થી માણસ ઇન્ડિપેડન્ટ બની શકે, પોતાના પગ પર ઉભો રહી શકે, એટલે પેરેન્ટસ બાળકોને સારી એજ્યુકેશન આપવા માંગે છે, કારણ કે એજ્યુકેશન ફ્યુ ફ્યુચર સુધારે છે.
હમ્મ. હા આ તો વાત તમારું સાચું છે. બિલકુલ. તને લાગે છે કે દરેક વ્યક્તિને એજ્યુકેશન મલવું જોઈએ?
હા ચોક્કસ. કારણ કે એજ્યુકેશન બધાનો અધિકાર છે અને છોકરીઓ માટે પણ એજ્યુકેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા છોકરા માટે છે. એજ્યુકેટેડ ગર્લ્સ ફેમિલી અને સોસાઈ બંને ને સ્ટ્રોંગ મા ભાવે છે.
હા, તો વાત સારું કઉ છું તું અને અવેરનેસ પણ વધે છે. તમે કઈ પ્રોફેશનમાં જવાનું છે ફ્યુચરમાં?
અહ હું તો વિચારી છે કે હું એન્જિનિયર બનવા અહ સો વિચાર્યું છે મને અને તમને?
વિચાર તો સારું અચ્છું છે. મને પણ અહ ટીચર બનવાવામાં મંગુ છું.
હા, ટીચર બહુ રિસ્પેક્ટ વાળી પ્રોફેશન છે. મને બાળકો અહ ત-તો તમને બાળકોને શીખવાનું ગમે છે?
હા. મને બાળલોને શીખાવુ ગમે છે, એજ્યુકેશન થી ડ્રીમ પૂરા કરી શકે છે.
હા બિલકુલ એ તો સાચી વાત છે. પણ સક્સેસ માટે હાર્ડવર્ક પણ જરૂરી છે. ફક્ત ડિગ્રી પૂરતી નથી સ્કીલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે.
હા આ તો વાત સાચી છે. ડિગ્રી અને ડિગ્રી અને સ્કીલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તેને રીડિંગની આદત છે?
હા થોડી ઘણી અ બુક્સ વાંચવાથી નોલેજ વધે છે અને ઇમેજિનેશન પાવર પણ સ્ટ્રોંગ થાય છે. સાચું કયું ને?
પાવર ઇમ્પોર્ટન્ટ હોય છે. તને લાઈબ્રેરી જવાનું ગમે છે?
હા શાંત વાતાવરણ સારું લાગે.
હમ્મ. મને પણ સારું લાગે છે સાંત વાતાવરણ, એજ્યુકેશનથી કોન્ફિડન્સ આવે છે. એજ્યુકેટેડ વ્ય તે લોકો સાથે સારી રીતે વાત કરી શકે અને પ્રોબ્લમ્સ નું સોલ પણ સારી રીતે વિચારી શકે. તને લાગે છે કે અ પ્રેક્ટિકલ નોલેજ પણ ઇમ્પોર્ટન્ટ છે?
હા ઇમ્પોર્ટન્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ફક ત તો થિયરીથી બધું નથી થતું રિયલ લાઈફ એક્સપિરિયન્સ પણ જરૂરી છે.
આ તો વાત સાચી છે રિયલ લાઈફ એક્સપિરિયન્સ જરૂરી હોય છે, સ્કૂલમાં સ્પોર્ટ્ અને એક્ટિવિટીસ પણ એજ્યુકેશનનો ભાગ છે. હ સાચું કહ્યું ને.
હા એ આ તો તારી વાત એકદમ સાચી છે એનાથી ટીમવર્ક અને ડિસિપ્લન શીખવા મળે છે, તને સ્પોર્ટ્સ ગેમ ગમે છે?
ખૂબ ગમે છે ખાસ કરીને ક્રિકેટ બહુ પસંદ છે, અને તમારે?
મને તો બેડમિન્ટન બહુ ગમે છે, હેલ્ધી બોડી માટે સ્પોર્ટ્સ પણ જરૂરી છે. અને એજ્યુકેશન અને હેલ્થ બંને ઇમ્પોર્ટન્ટ છે બેલેન્સ હોવું જોઈએ.
હમ. આ તો વાત સાચી છે, તને લાગે છે કે મોબાઈલથી સ્ટુડન્ટ નું, ધ્યાન ભંગ થાય જાય છે?
હા બ ઘણી વાર થઈ જાય છે આમ એટલે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે.
આ તો વાત બિલકુલ સાચી છે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી હોય છે સ્ટુડન્ટ માટે, તને કઈ મોટેશનલ કઈ મોટિવેશન લાઈન યાદ છે એજ્યુકેશન વિશે?
અ એજ્યુકેશન ઇઝ ધ કી ટુ સક્સેસ.
વાહ બહ સરસ છે, સરસ.
હા તને કઈ યાદ છે?
મને નોલેજ ઇઝ અ પાવર.
હા આપ પણ બહુ સરસ છે.
આપણે રોજ કઈ નવી વસ્તુ શીખવી જોઈએ, લર્નિંગ ક્યારે બંધ ના કરવું જોઈએ, કારણ કે કે એજ્યુકેશન લાઈફ ઘર ચલ્દી પ્રોસેસ છે સારું સારું કહું ન મેં.
હા એક એકદમ ચોક્કસ વાત કહી તેને આપણે અ દરરોજ ક કઈક નઈ વસ્તુ શીખવું જોઈએ, આપણે રનિંગ બન ના કરવું જોઈએ કારણ કે, દરેક આપને નવી શીખ્યું તો આપ આપડા સ્કીલ્સ પણ વધે અને કઈક નવું શીખવામાં પણ આવે, સાચું કયું ને?
હા તમાર વાત સાચી છે લર્નિંગ બહ ઇમ્પોર્ટન્ટ હોય છે લાઈફ માટે સ્ટુડન્ટનું ઇમેજિનેશન પાવર દેવે છે અને બહુ કામ આવે છે ઇમ્પોર્ટન્ટ હોય છે આજેની વાતથી મને એજુકેશન નું મહત્વ વધુ સમજાવું.
હા આજની વાત તો હું મને પણ બહુ શીખવામાં મળ્યો.
હમ્મ ઇમ્પોર્ટન્ટ લાઈફનું બહુ એજુકેન લાઈફ નું બહ ઇમ્પોર્ટન્ટ હિસ્સા હોય છે.
હા અ સ્ટુડન્ટની લાઈફમાં એજુકેશન બહુ ઇમ્પોર્ટેન્ટ છે કારણ કે. એ જ તેની કરિયર અને આગળ જઈને તે શું. કરવાનું. છે એ ડિસઈ ચાલો આપ મળીને વાત કરીએ.
બાય જય શ્રી કૃષ્ણ.